આવાજ આવે તો?
હા આવે.
એકદમ ક્લિયર?
નહી વરસાદ પડે.
હા.
પાણી નો અવાજ આવે છે.
હમ હવે
હવે નહી આવતો.
હા બોલ બીજું હું કરે?
કઈ નહી, લખ્યા કરૂ.
હા હું લખેહ?
સબમિશન્સ.
હા હજુ કેટલુંક બાકી?
હછું તો બાકી જ છે, ઇન્ટર્નશીપ પછી તો કઈ લખ ખાઈ છે ને આજે જ રવિવાર આવ્યો
હા બરોબર.
હમ.
વરસાદ પડે છે?
હમ પડતો છે ચાલુ થયો થોડી વાર પેલા જ.
લસું પારી બેધના કે ત આ આજ આજે આવવાનું છે કબર ની આપડે હા
ખબર ને
હમ ખબર નહી હોય આવે નહી
હા તુ શું કરે?
બસ કયની આ ખાઈને બેઠો
શું આવેલું હતું આજે?
કોબી બટાકા નુ સાખ.
અચ્છા
હમ
કેવું સારું આવે કે?
એક જ સરખો સ્વાદ હોય ગમે તે હોય આપડે ચણા નુ શાક હોય કે બટાકાનું ગ્રેવી હોય
હા
બધું જ સ્વાદ એક જ લાગે જ્યારે કે જે મને જો એ પેલું શાક ખરે એવું બટાકા લસણીયા બટાકા ખવડાવ્યા
હમ
પછી તું મને આખ પર પટ્ટો બાંધી દે
હમ.
પછી એ બદલીને મને ફ્લાવર બટાકાનું શાક ખવડાવે.
હમ.
તો બી મને એમજ લાગે કે મેં લસણીયા બટાકા સાખ ખાતો છે એમ બે વચ્ચેનો સ્વાદ એમ જોઈને ખબર પડે.
હમ.
વાનગી અલગ અલગ છે.
બરાબર.
દરરોજ એકજ સ શાક ખાતા હોય એવું લાગે.
હમ હમ બારનું તઈ એવુંજ.
હા. તું ખાઈ લીઘુ?
હમ ખાઈ લીધું.
શું ખાધું?
ચણાની દાળનું શાક
હા ચણા ની દાળનું શાક.
હમ.
બરોબર. ફોન આવ્યો કે
હજુ તો નહી આવ્યો એ લોકો ફોરવા જવાના હતા એટલે પછી મેં બી ની કયરો.
સ્ટેટસ જોયું કે નહીં કંઈ ગેલા છે?
એ હું કઈ સારુંજ નામ કીધેલું હતું પણ મેં ભૂલી ગય શું નામ હતું તે.
હહ સ્ટેટસમાં મૂકેલુ છે
મૂકેલું છે.
પૂછું કે નહી.
અચ્છા નહી મેં નથી જોયું.
હહ હહ વાંધો ની.
હમ શું કરે બીજું?
બીજું કાંઈ ની એટલે હવે ખાઈને હવે ઊંઘી જવા. હમ તે ઉઠા ને જરાક વાર ફ્રેશ થાવા આમ તેમ કરે એટલે પાછું ટીફિન આવ હે.
હમ
ખાઈને ફ્રેન્ડ હારે ફરવા જવા થોડુંક માલ ચાલવા જેવું. બધી આવતા હોય હું કરવા.
હમ
હહ એટલે તારી સ્કૂલની વાત કરને.
સ્કૂલમાં તો. કાઈ નહી છ, સાત, આઠમાં ભણાવુ.
હા
છ, સાત, આઠ હમ માં છઠ્ઠા સાતમાં ના તો એક એક જ ક્લાસ પણ આઠમાં ના બે ક્લાસ એમ.
હહ
રોજે બે બે લેક્ચર આવે.
કેટલા કેટલા છોકરા હોય?
છોકરા ત્રીસ ચાલીસ જેવા ખરા.
બધાં ક્લાસમાં?
હમ છઠ્ઠામાં વધારે. ને આઠમાંના બે ક્લાસ એટલે એમાં જરા. ઓછા. એમાં વીસ પચીસ જેવા ખરા.
હહ તું એટલે તું કયો વિષય લે?
ગણિત અને વિજ્ઞાન.
એટલે ગણિતને વિજ્ઞાન લે તો તું જ લે કે બીજા બી કોઈ શિક્ષક છે જે ગણિત, વિજ્ઞાન લે?
હહ એટલે જો મારી સાથે મારી એક ફ્રેન્ડ બી આવેલી એનો ઈ વિષય ગણિત, વિજ્ઞાન જ એમ. તો એબી લઈ, હું બી લઉ અને એક ટીચર છે તે બી ગણિત વિજ્ઞાનને તે બી લઈ.
બરાબર છે.
એકવા એક કોમ્પ્યુટરના સર છે એબી વિજ્ઞાન લેય અને છઠ્ઠામાં એસએસ વાળા મેમ છે એ પણ વિજ્ઞ જ્ઞાન લેય.
હમ
એ લોકો ટોટલ ચાર શિક્ષક છે. અહીંયા અમે પાંચ સ્ટુડન્ટ ગયેલા છે એમાંથી બે અમે ગણિત, વિજ્ઞાનવાળા છે.
હમ
એટલે અમે એવું ગોથવી કાઢેલું કે ડેલી અમારો એક ગણિતનો અને એક વિજ્ઞાનનો લેક્ચર આવે એમ. તો મેં ને મારી ફ્રેન્ડ અમે બે જણા ન આઠમા ના બે ક્લાસ અને છ્ઠા સાત ના ક્લાસ એટલે ટોટલ ચાર ક્લાસ થયા.
હા.
મેં જે બે ક્લાસમાં જામ, તે બે ક્લાસમાં પેલી નની જાય. એ રીતે અમ નક્કી કરેલું ને મેં જે ક્લાસમાં ગણીત લે એમ. તે ક્લાસમાં પેલી વિજ્ઞાન લઈ. અને હું છઠ્ઠામાં જા મને આઠમાંના એ ક્લાસમાં જાઉ. તો બીજે દિવસે પાંચમાં માં જાઉં ને આઠમાંના બીજા ક્લાસમાં જાઉં. તો ઉ ની ગયેલી હોય તો એમાં પેલી જાય એ રીતે અમે ટાઈમટેબલ બનાવી લીધેલું. અને બાકી એ લેક્ચરમાં મેમ જ તારી હમ.
કો ટાસ્કલો છે કે આટલા ચેપ્ટર કમ્પ્લીટ કરવા એવું?
નાઈ ના એવું નહી મીન્સ કે, હવે એ લોકોને ઉપરથી આવેલું હોય ને.
હા.
કે ઓગસ્ટ મહિનામાં આ ચેપ્ટર હોય જુલાઈ માં આ ચેપ્ટર હોય. તે રીતે પૂરા કરવાના હોય એ લોકો એમ જરાક ઉપર નીચે થાય છે એમ.
હા.
એ રીતે લોકો પૂ કરવાની ટ્રાય કરે અને અમને પણ એક ચેપ્ટર આપેલા છે જે પેલા મહિનામાં છે તે. એટલે અમ પૂરા કરવાની ટ્રાય કરવાની. સરખી રીતે કરવાનું કેમ કે એ લોકોઈ રીતે પાછું કરાય નહી ટાઈમ પર થાય એટલે.
હમ.
એ પાસે એક જ મેન છે, ગણિત ના ના. ક્લાસ એટલે દરરોજ બધા ક્લાસ માંકોરતો આવતો જોઈ. કોઈ વખતે બે તો મેમ તો આખો દિવસ બનાવીએ જ કરી કેમ કે ચાર કલાક અને બધા ક્લાસમાં ગણિત અને વિજ્ઞાન.
હમ.
ના તો પેલા આ આઠ લખ કર એટલે ચાર ગણી પણ ી જાય એમ.
હમ.
પેલા સર લોકો તો કોઈ કોઈ વખત જ લે એમ.
હા.
મેમ પણ બોલ પણ હમણાં અમે ગયેલા ને. એટલે મે એમને ઓછો લોડ કર્યો.
હા. પાછળથી કોઈ પૈસા કે એવું કંઈ આપે
ના હો ભઈ આ તો અમને ઇન્ટન્સ સીપમાં જ હોય એટલે પ્રેક્ટિસ ખાલી બાકી અમારું કોલેજ જ ચાલુ ગણાય ને એટલે એવું કઈ પૈસા એવું તો ની મળે
હા
ખાલી શીખવાનું કે કામ કેવી રીતે કરવાનું એનું નામે જ ઈન્ટનશીપ એમ
હમ
ને આપદી કઈ ભૂ એ લોકો આપણને કે બી કે આ રીતે રીતે કરવાનું એમ
હા હા
આપણે સ્ટુડન્ટ ની હામે તો ટીચરે જ હોઈએ પણ આપણને ટીચરના જેમ પૈસા ની મળે એમ
હા. જે કોઈ સ્ટુડન્ટ ના નામ યાદ રાખવાના ને એવું હોય ને તમારે.
ક્યાંને થોડાક જ દિવસ થયા એટલે એટલા બધા છોકરાના નામ તો યાદ બી મળે ક્લાસ બદલાયા કરે હે
ટેરન્ટ ખરા કે
હા ખરે છે ને
હમ કેરાેડ ભી હશે.
હા અમારી ગ્રાન્ટ જ એમ તો એટલે ગવર્મેન્ટ. સ્કૂલ જેવું જ હોય પણ જરા કે લોકો ની ફી વધારે હોય.
હા.
અ ગાં્ટ એટલે છોકરા લોકો અમુક તો હવે. મીડિયમ હોય ને કોઈ હોશિયાર હોય ને બધા ક્લાસમાં મતલબ. થોડા ખુશિયારમાં લઈ જાય ચાર પાંચ. જે વધારે હોશિયાર હોય ને એ લોકો ટ્યુશન તો જતા જ. જો એમ મોસ્ટ ઓફ અમુક જ નહીં જતા હોય.
હમ.
પછી ઓલમોસ્ટ બધા મીડિયમ હોય. અને થોડાક એવા હોય કે જેને બહુ આઈડિયા નહી આવતી હોય એમ.
હા.
ખાસ ધ્યાન રાખવા પડે.
હમ. બરોબર.
એ સિવાય એ લોકોને ભણવા સિવાય બીજી બધી મગજ મારી પણ વ્ય બહુ જ હોય. અમે છઠ્ઠામાં જાય ને. ઠઠ છઠ્ઠા વાળા તો ના ના હોય તેવા જ એમ છઠ્ઠા વાળા છે એવું લાગે ને. નાના નાના અને એ લોકો ની મસ્તી પણ એવી જ. જગ્યા માંથી લડ્યા કરતા હોઈને કયા અમને. અ સિગ્નેચર માંગે અનેને. ફોટોગ્રાફ માંગેને ચોકલેટ આપે ને એવું કર્યા કરે.
હા.
આઠમા વડે જરાક મેચી પણ છઠ્ઠા વડે તો. ઓછા મેચ્યારે એમ.
હા. બરોબર.
એલે સંખ્યા વધારે એટલે હેન્ડલ કરવું થોડુંક પ્રોબ્લેમ થાય. પાછું એમાં એવું થાય. કે છોઠ્ઠા ના ક્લાસ માં છે નેવે મા તો ગણી છે. મેામાં ગણિત લ તો ગણિત એટલે બોર્ડ પડે ઓબ્વિયસલી કરવા. પડે લખીને. તો એમાં પાછળ છે ને બારી લાગી એને પેલા ગ્રીન બોર્ડ. એટલે બારી લાગી જાય ને તો બારી ના પ્રકાશ લાગે એટલે. અધાને નહી લેવા એ લોકો આગળ આવે. ને આગળ જગ્યા માંથી પછી લડતી. ચ મૈયા બેસવાણી ટીચરમૈયા બેસ્વાણી. મને આણે આમ કર્યું આ આમ કર્યું એવું બધું બ જ કદા સ્કૂલમાં.
તારા લેક્ચરમાં કે બી લેક્ચરમાં એવું થાય છે.
હા એ લોકો ના ટીચર ના લેક્ચરમાં બી એવું જ. હજુ નાન ના છોકરા લોકો કેમ કર્યા કરેમ.
બરોબર એટલે તમે લેક્ચર લેતા હોય તો બીજા ટીચર બેઠલા હોય ને.
હ કોઈ કોઈ વાર બેસે કોઈ કોઈાર નિ બેસે એ લોકોને કઈ કામ ન હોય ને. તો બેસ છે બાકી એ લોકોને મોટે ભાગે તો કામ હોય જ.
હા.
એ બેસી તો બી થોડીક વાર બેસી ને પછી જતા રહી એમ.
હમ બરાબર. જીમડિયમ બી યુજ.
હા એનું બી હું છે.
હા.
પણ એના ક્લાસ વધારે છે કદાચ.
હા.
છઠ્ઠામાં બી બે છે અને સાતમામાં બી બે છે કદાચ. આઠમામાં બી બે છે કે ત્રણ છે એવું કઈ છે. એટલે છઠ્ઠામાં તો કદાચ લેવા જ નથી જતી સાત માં અને આઠમાંમાં જાય. છતાામાં એની બીજી એક ફ્રેન્ડ છે ને.
હમ.
જાતિ છે એવું કહેતી હતી એ.
બરોબર.
હમ.
હુંરુ ભય. લમિનેટજ મગજ મારી.
હ એવું છોકરા તો બધે સરખાજી તો.
હા.
ખાલી સ્કૂલ બદલાય.
હા ભાઈ.
હમ. બો રામાય એ લોકો ન ઘરે આવતા એટલે તો માથું જ ડુખલું થઇ જાય.
હા. સાચી વાત